હાલો.
કેમ છો બેન?
મજામાં. તમે કેમ છો?
હું પણ મજામાં છું, તો આજે આપણે અ એક ટોપિક ખૂબ જ સરસ મજાનું ટોપિક છે. એ ટોપિક ઉપર વાત કરવાના છે, પાણી બચાવો અને જળનું સંરક્ષણ કરો. તો ચાલો, હું તમને પાણી બચાવો અને જળનું સંરક્ષણ કરો. પર જરક માહિતી આપું, તો પાણી જીવનનો આધાર છે, એ તો બધાને જ ખબર છે. કે પાણી વગર કોઈ પણ નહીં જીવી શકતો છે, પૃથ્વી પર દરેક જીવ માટે પાણી અત્યંત જરૂરી છે, પાણી વિના માનવ પ્રાણી, પક્ષી અને વનસ્પતિઓનું અસ્તિત્વ શક્ય નથી. તેથી પાણી નું મહત્વ સમજવું, અને તેનું સંરક્ષણ કરવું, આજના સમયની સૌથી મોટી જરૂરિયાત વસ્તી વધારા, ઔદ્યોગિક વિકાસ અને પાણીના અતિશય ઉપયોગને કારણે શુદ્ધ પાણીના સ્ત્રોતો ઝડપી ઘટી રહ્યા છે. ઘણા વિસ્તારોમાં પાણીની અછત જોવા મળે છે. જો આપણે આજે પાણીનો બગાડ કરીએ તો? ભવિષ્યમાં ગંભીર જળ સંકટનો સામનો કરવો પડી શકે છે. પાણી બચાવવા માટે, રોજિંદા જીવનમાં કેટલીક સરળ બાબતો અપનાવી શકાય છે, નળ ખુલ્લા ન રાખવા લીકેજ વાળા નળ નું સમારકામ કરાવવું, વરસાદી પાણી નો સંગ્રહ કરવો. અને જરૂર મુજબ જ પાણીનો ઉપયોગ કરવો જોઈએ. કૃષિ ક્ષેત્રમાં ટપક સિંચાઈ જેવી આધુનિક પદ્ધતિઓ અપનાવવાથી પણ પાણીની બચત થઈ શકે છે. જળ સંરક્ષણ માટે વૃક્ષારોપણ પણ ખૂબ જ મહત્વનું છે. વૃક્ષો વરસાદ લાવવા, અને ભૂગર્ભ જળસ્તર જાળવવામાં મદદ કરે છે, નદીઓ, તળાવો અને અન્ય જળાશ થયો, સ્વચ્છ રાખવા પણ જરૂરી છે, તેથી પાણી પ્રદૂષિત ન થાય. અંતમાં કહી શકાય, કે જળ છે, તો કડ છે. પાણીનો દરેક ટીપો અમૂલ્ય છે. તેથી દરેક વ્યક્તિએ પાણી બચાવવાનો સંકલ્પ કરવો જોઈએ. અને જળ સંરક્ષણ માટે સક્રિય યોગદાન આપવું જોઈએ. પાણી બચાવીને જ, આપણે આવનારી પેઢીઓ માટે સુરક્ષિત અને સમૃદ્ધ ભવિષ્ય બનાવી શકીશું, તો આજના યુથમાં એવું નથી. તેઓ પાણી ઉપર એટલું બધું ધ્યાન નથી આપતા. કારણ કે, અ તેઓ ફક્ત પોતાની મોજ મસ્તીમાં જ રહે છે. પાણી પ્રકૃતિનો સૌથી અમૂલ્ય ભેટ છે. એટલે તેનું સંરક્ષણ કરવું, આપણને ખૂબ જ જરૂરી છે. માનવ જીવન ખેતી, ઉદ્યોગ અને પર્યાવરણના સંતુલન માટે. પાણી અનિવાર્ય છે. પૃથ્વીનો મોટો ભાગ પાણી થી ઢંકાયેલો હોવા છતાં, પીવા યોગ્ય પાણીનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. તેથી પાણીનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો. અને તેનું સંરક્ષણ કરવું, દરેક વ્યક્તિની જ ફરજ છે. આજે વિશ્વના ઘણા દેશો જળ સંકટનો સામનો કરી રહ્યા છે. વધતી વસ્તી શહેરીકરણ જંગલોનો નાશ અને ભૂગર્ભ જળના અતિશ ઉપયોગને કારણે પાણીના સ્ત્રોતો ઘટતા જાય છે ઘણા ગામો અને શહેરોમાં લોકો પીવાનું પાણી મેળવવા માટે લાંબા અંતર સુધી જવું પડે છે. આ સ્થિતિ ભવિષ્ય માટે ચિંતાજનક છે પાણીનો બગાડ અને રીતે થાય છે ઘરમાં ખુલ્લા નળ વાહન ધોવામાં વધી પાણીનો ઉપયોગ ખેતીમાં પર પરાગત સિંચાઈ પદ્ધતિઓ અને ઔદ્યોગિક એકમો દ્વારા પાણીનો અતિશય વપરાશ તેના મુખ્ય કારણો છે જો આપણે પાણીનો બગાડ અટકાવીએ તો મોટી માત્રામાં પાણીનો બચત થઈ શકે છે. તો તમે એના પર શું કહો છો. કે તમે પાણીનો બગાડ અટકાવવા માટે કયા કયા પગલાઓ લેયો. છો કે જેનાથી પાણીની બચત થાય.
હા હું તમને એના વિશે જણાવું તો મારા ઘરે તો કેવું છે કે પાણી બચાવવા માટે હું જારે મતલબ સ્નાન કરવા માટે જાઉં છું ત્યારે મેં હ ડો પેલા જે બાલ્ટી આવે ને એ ભરી લઉ છું પછી ને સ્નાન કરું છું. ફુવારાનો યુઝ નથી કરતી અને તેવી જ રીતે જયારે પણ બ્રશ કે એવું કઈક કરવાનું હોય છે ત્યારે પણ હું એવું જ કરું છું. હું કપડા ધોતી વખતે વાસણ કરતી વખતે પાણી બચાવવાનો ટ્રાય કરું પાણી બચાવું છું. કે કપડાં ધોતી વખતે પણ પહેલા નળ ખુલ્લો નથી રાખતી પેલા વાસણ માં પાણી ભરી લઉં છું અને પછી કપડાં ધોઉં છું. તેવી જ રીતે વાસણ ધોતી વખતે પણ બેઝીગમાં ડાયરેક્ટ જ નથી ધોતી પરંતુ પેલા હું પાણી ભરી લઉં છું બર્તનમાં પછી હું એનાથી વાસણ ધોઉં છું જેના કારણે પાણી બચી શકે અને તેવી જ રીતે જો હું તમને જણાવું ને તો તમે જણાવ્યું ને એ પ્રમાણે એ ખુબ જ સારી વાત કરી કે પાણી બચાવવું એ ખુબ જ જરૂરી છે કારણ કે આપણા ભવિષ્યમાં એમની જરૂરત ઘણી પડશે અને આપણે અત્યારે જો પાણી ન બચાવશું તો ભવિષ્યમાં આપણને એનું પડશે અને ટપકતા ટપકતા ટપકતા નળ રિપેર કરવું પણ એ ખુબ જ જરૂરી છે. અને ઘરમાં કોઈ પણ નળ અથવા પાઈપ લીક થતો હોય તો તે તાત્કાલિક સરખો કરવો જોઈએ અને એક એક ટપકો નળ નળ વર્ષે હજારો લીટર પાણીનો બગાડ કરે છે અને બ્રશ કેે સે બ્રશ કે સેવિંગ કરતી વખતે પણ ચાલુ ન રાખવાને બદલે મગ કે ગ્લાસમાં પાણી ન પાણીનો ઉપયોગ કરવો જોઈએ અને વાસણ અને કપડાં ધોતી વખતે પણ તમને આગળ જે પ્રમાણે જણાવ્યું તે પ્રમાણે કે જયારે મશીન સંપૂર્ણ ભરાયેલું હોય ત્યારે જ તેનો ઉપયોગ કરવો જોઈએ નળ ચાલુ રાખીએ તો વાસણ ઘસવાને બદલે બાઉલમાં પાણીનો ઉપયોગ પા પાણી પાણી ભરીને તેનો ઉપયોગ કરવાની ટેવ રાખવી જોઈએ. અને નાહતી વખતે પણ ડોલ કે મગમાં મગનો ઉપયોગ કરવાથી પાણી ના વપરાશમાં ઘટાડો કરી શકાય છે અને ઘરનું ઘરની સાફ સફાઈ આંગણું ગાડી ધોવા માટે પણ પાઈપને બદલે ડસ્ટર ઝાડુ અને ડોલ નો ઉપયોગ કરવો જોઈએ અને વર્ષ વરસાદી પાણીનો સંગ્રહ કરવો એ તો આપણા માટે ખૂબ જ જરૂરી છે કારણ કે વરસાદનું જે પાણી એમનું આવે વરસાદ જે પડે છે ત્યારે જે પાણી આવે છે તો તે એમનું એમ વહી જાય છે જે આપણા માટે યોગ્ય નથી. આપણે તેનો ઉપયોગ કરવો ખુબ જ જરૂરી છે. તેમાં આપણે ભૂગર્ભ ટાકો બનાવી શકીએ છીએ ધાબા કે આંગણા ના વરસાદી પાણીને એક ટાંકીમાં સંગ્રહિત કરી શકીએ છે જેથી તેનો ઉપયોગ બગીચામાં કે અન્ય કામોમાં થઈ શકે છે અને આરો ફિલ્ટરનું નું વેસ્ટ પાણી પણ નીકળતા થઈને વાસણ પોતા કરવામાં અથવા વાસણ માંજવામાં કે શૌચાલયમાં તેમનો ઉપયોગ કરી શકીએ છીએ અને શાકભાજી થી ધોવાયેલું પાણી કે ચોખા દાળ ધોવા માટે વપરાયેલા પાણીને ફેંકી દઈએ છીએ પરંતુ તેને બદલે તેને છોડ કે કુંડામાં નાખી દેવું જોઈએ તે જ રીતે તે નળ નળની આગળ ઈરેટર થી જાળી લગાવવાનું જેનાથી પાણીના પ્રવાહમાં હવા ભેળવાઈ અને જેનાથી પાણી વપરાશ પચાસ ટકા સુધી ઘટી જાય છે અને તેનું પ્રેશર પણ સારું રહે છે અને સોસાયટી અને જાહેર સ્થળોમાં પણ અનેક પગલાઓ લેવા જોઈએ રાત્ર રાત્રે કે વહેલી સવારે છોડને પાણી પાવો ત્યારે બપોરે તડકામાં પાણી આપવાથી તે વરાળ બની ને ઉડી જાય છે જેનાથી સવારે કે સાંજે પાણી આપવાથી છોડને પૂરું પાણી મળે છે દ્રીપ અ સોરી ટપક સિંચાઈ પદ્ધતિ ની વાત કરીએ તો સોસાયટીમાં બગી મોટો બગીચો હોય તો પાઈપ થી પાણી આપવાને બદલે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ બોરવેલ રિચાર્જ ચોમાસામાં સોસાયટી ના ધબાવાનું પાણી પાઇપ દ્વારા ઊંચા જમીનમાં ઉતારીને ભૂગર્ભ જળ સ્તર ઉંચા લાવવો જોઈએ અને તેજ રીતે હું તમને જણાવું તો જળ એ જીવન છે પૃથ્વી પર માત્ર એક ટકા જ પાણી પીવા લયક છે અને તે માટે તેનો બગાડ એ ભવિષ્યની પેઢી માટે અન્યાય બને છે અને પાણી નો દંડ પાણી નો દંડ ઘણી સોસાયટીમાં પાણી બગડ કરનારા ઉપર દંડ રાખવામાં આવે છે એ એકદમ સારો વિચાર છે અને ખેડૂતોને પણ એ વસ્તુ ન ધ્યાન રાખવું જોઈએ કે તેઓ ટપક સિંચાઈ પદ્ધતિ નો ઉપયોગ કરવો જોઈએ જેનાથી છે ને અ પાણી બગડ ઓછામાં ઓછો થઈ શકે છે અને તેઓને બીજા ખેતરમાં પણ તે ઉપયોગ કરી શકે છે અને તેનાથી છે ને જે એક અમુક જેવા વિસ્તાર છે જેવા કે ડુંગરાળ વિસ્તાર અમુક પાણીની ખૂબ જ કમી હોય છે તો તેવામાં સરકારે પણ થોડી ઘણી ખેડૂતોને સબસિડી આપવું જોઈએ પરિણામે ખેડૂતોને ટપક સિંચાઈ પદ્ધતિ સર સરળતાથી મળી રહે અને તેઓ તે તેનો ઉપયોગ કરી શકે અને પાણીનો ઓછામાં ઓછો ઉપયોગ કરી શકે કારણ કે તેવા વિસ્તારોમાં પાણીની ખૂબ જ કમી હોય છે તેના કારણે આ વસ્તુ થઈ શકતું નથી અને તો મારું તો માનવું હોય જ છે કે આપણે જેટલું જળ પાણીને બચાવીશું ને તેટલું જ આપણે ભવિષ્યમાં આપણને તકલીફ પડશે નહી અને તેને જો આપડે અત્યારથી જ બચ કરીશું ને તો જ આપણને તે કામ આવશે નહીં તો આવી પરિસ્થિતિ નો સા પાણી વગર આપણે આપણે ખાવા વગર રહી શકીએ છીએ પરંતુ પાણી વગર રહી શકતા નથી એટલે- - તો તેને જળે એ જીવન કહેવામાં આવ્યું છે. એની માટે સરકારે વિવિધ પ્રકારના પગલાઓ પણ લીધા છે કે આપણે કેવી રીતે પાણીનો બ- - અને તેની માટે કોઈ દિવસ પણ ઉજવવામાં આવે છે. જેના કારણે આ બધી- - આ બ લોકોને જાગૃત કરી શકાય શાળાઓમાં- - કોલેજોમાં અને વિવિધ સંસ્થાઓમાં પણ એના વિશે - લોકોને જાગૃત કરવામાં આવે છે જેનાથી તેઓ પાણીનો બચાવ- - ઓછામાં ઓછો કરી શકે અને બચાવી શકે છે અને એજ રીતે- - તમે ખેતીવાડી સોસાયટી સ્કૂલ કોલેજ કે પ્રોજેક્ટમાં પણ- - સ્કૂલ કોલેજોમાં કે આવી રીતે પ્રોજેક્ટ દ્વારા અથવા એનિમેશન દ્વારા- - નાના છોકરાઓને એનિમેશન દ્વારા પણ આપણે સમજાવી શકીએ છીએ. તમે પાણી નો બચાવ આવી રીતે કરી શકો છો અને આવી ઘણી બધી- - વસ્તુઓ છે કે જેના દ્વારા આપણે અ બધા લોકોને પ્રોત્સાહિત કરી શકીએ છીએ. કે તમે પાણીનો આ રીતે બચાવ કરી શકો છો. તો તમે આજે જે ટોપિક પસંદ કર્યો ને અંતમાં તો બસ એટલું જ કહીશ- - કે તમે જે આજે જે ટોપિક પસંદ કર્યો ને એ ખુબ જ સરસ ટોપિક હતો તમારા દ્વારા- - તમારી જોડે મેં વાત કરી તો મને પાણી બચાવવો વિશે ઘણી બધી માહિતી પ્રાપ્ત થઈ. અને હું પણ એ મારા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીશ. તો તમે શું કહેવા માંગો છો?
હ મને પણ આપની સાથે વાત કરીને ખૂબ જ સારો લાગ્યો આપનો પણ આભાર.
હા.